હલો હ બોલો? શું કરો છ બસ આઈ રહ્યા હ તો જમીન બેઠા તરત
હલો
ખેતીમાં શું વાવેતર કર્યું છે તમે!
હાલ તો એ ખેતીમાં તો મગફળી વાવી છે. અ બેયબે વિગા ઉપર કઈક જમીન છે એમાં હઢ કટ્ટા એવી કઈક આવી છે એમ પંદર દિવસ પહેલા જોવા આવી અત્યારે તો મોટી પણ થઈ ગઈ ને અમે તો બહાર રહીએ. એટલે મને એટલી બધી તો જાણકારી નથી આ
હ હ કેવું તમારે ત્યાં કેટલુ વાવે તર થાય
વાવેતર તો સારું થાય મગફળીમાં થાય ને બટાકા પણ ઘણા બધા વાવે છે અને હમણાં આ જે ગઈ સિઝનમાં આવી રહી અમ બાજરી પણ ઘણી બધી વાવે છે એ બાજુ તો અમારે કારણ કે પાણી તો મળી રહે છે એના માટે
ઉત્પાદન કેવું મળે તમને?
ઉત્પાદન તો હા સારું મળે ડાયરેક્ટ ફુવારા વાળી પદ્ધતિ થી જ પાણી પાએ કોઈ છૂટું પાણી તો કોઈ પાવતું જ નથી. એ બાજુ તો ફોર અવર સિસ્ટમ છે હા ના એ નથી.
એ ફું ફુંવાર છે.
હા ફુવારા પદ્ધતિ વા ઉત્પાદન સારું રહે એમ.
બસ બીજું તો કઈ નહી અમારા જે પોતાનું બીજું ખેતર છે એમાં તો આવ માટે ઘાસ સારો આવ્યો છે હમણાં રજકા બાદરીજી આવેન એ
હા વરસાદ ની રાહ જોઈ રહ્યા. અત્યારે મસ્ત ગરમી લાગે છે પણ શું કરીએ કો વાતાવરણ થોડુંક એવું થયું તો છે આજે. વરસાદ આવે એવું વાદળા ઉપર દેખાતા હતા હમણાં.
વરસાદ થાય પછી તો કઈ.
પાક માં થોડું સારું રહેેશે. પાણી મળશે ને ખેતર ને ગમે તે પાક ને એટલે પાક પણ સારો થશે પણ હજુ વરસાદ આવે ત્યારેને.
હવે આવી જાય વરસાદ જેવો માહોલ છે. તો હવે આવી જાય.
હા, હા વરસાદ જેવો માહોલ ને કોઈ આગાહી હેન.
આગાહી સે વાવતર
શું કો
અમારે પણ મગફળીનું અમે વાવતર
એવું એમ કેટલા વીઘા જમીન તમાર
એ
બરાબર મગફળી વાવી એમ
આ ફેર પલી મગફળી પેલી વખતે વાઈ છે હજુ પેલા કોઈ દી વાય નતી
એવું એમ.
હ ફસ્ટ ટાઈમ વાઈ શે
હમ.
જોઈ હવે કેવુ ઉત્પાદન મળે
બરાબર તમાર બાજુ કોઈ વાવે છે. મગફળી
મારા ખેતરમા જોઈએ કે કેવુ. બેનિફિટ મળે તો પછી. આવતી સાલ.
હમ બરાબર, હમ બરાબર.
સને સારું મળે તો સૌથી સારું
હા. એમાં જે જરૂરી દવાઓ વગેરે નાખવી પડે તો કંઈએને બળી ના જાય એ બધું પાક સારો થાય.
દવા તો પેલા શરૂઆતમાં તો પેલી મગફળી હોય અને દવા ન પટાળ નો પડે
હમ.
એ પેરો એની પેલા.
હા.
પસી એને દવામાં થોડીક પલાળી. એક બે કલાક ફૂગ ના લાગે? ઉધય ના ચઢ.
બરાબર.
હમ હમ સમજ્યા. હા અત્યારે તો દવા વગર તો કોઈ પાક પણ થાતો નથી. બધી જગ્યાએ દવા વાપરવામાં આવે છે.
દસ બાર દિવસ લાગે એનું. ઉગતા દસ થી બાર દિવસ મા ઉગી જાય. દસ બાર દિવસ. દિવસ થ્યા છે જોઈએ કેવું થોડું એવું લાગે તો હા
હમ ના ના થઈ જશે મગફળી તો.
હ બી જાય તો કોઈ ત થોડી કોઈ જરૂર ના વરસાદ તો કોઈ કેમ
હમ
વરસાદ સારો થાય છે. તો કોઈ ચિતા નરે.
હા એ વાત સાચી અત્યારે તો વરસાદની ઘણી જરૂર છે.
તમાર તો ફુંવારા છે અમારે તો ફુંવારા નહી અમારે તો ધોરિયા પદ્ધતિ.
એટલે છૂટું પાણી
શુટું પાણી તજુ. ના સમે, છૂટું પણી પા કૂઆરે. બધ એ ન તેરી
હમ, હમ ના ફુવારા જે તમે જે છૂટું પાણી ફાવ એનો પાક, સારો થાય છે. એમ તો
ના એતો થાય પણ ફુંવારામાં શું કેું. એને પેલું પાળું ધોરિયા ના બધ
હા એવું ના કરવું પણ મહેનત એવી લાગે ને અમુક ટાઈમ કેવું થાય કે ફુવારોમાં અમુક જગ્યા પાણી ના મળે તેના કારણે પાક પણ મોટો નથી થતો બાજરીમાં એવું બધું ઘણું બધું બ થાય
હ ત્યા હુકે પોણી ના મળે એટલે. ના તો.
હમ
બધા કામ પાણ એજ ટાઈપ હોય બટાકામાં તો ફુવારા હોય તો જ શકશે થાય.
હા હા હા એ તો ફુવારા જોય જ બટાકા મા તો.
કેમ બટકા સક્સેસ નય થાય‌.
હમ.
હ.
તમારી બાજુ બટાકાનું વાવેતર થાય? કે નહી થતું.
અનુકૂળ આવે.
હમ
આ થાય એ અમારે નહી થાય.
બરાબર.
વાતાવરણ જે હોય એ પ્રમાણે અનકૂળવા બધ.
હમ
વધાર તો દવા વધારે જોયે ખાતર વધારે જોયે. હમ
હા એ તો બજુ હોય.
બિયારણ પણ મોધુ આવે.
હમ
હ સાલુ આ તો મગફળીનું બિયારણ મોંઘુ
આ મગફળીનું બિયારણ લગભગ પાંત્રીસો રૂપિયા અમે પણ લાવ્યું હતું એવું કંઈક ભાવ હતો પાંત્રીસો રૂપિયા.
એકત્રીસો પચાસ.
એવું એમ અમે તો
વીસ કિલો
હા, વીસ કિલો પાંત્રીસો નું અમે લગભગ લાવ્યું હતુ
હમ, ભાઈ એકત્રીસો પચાસ વિસ કિલો ન બે કટરે એટલે હાલ, તો છો હજાર બીજો ખર્ચો ઉસે ખેડહી ખેત, રહેના પેરા બેના હાલ, તો જોઈ રહ્યો કેવુંદન પ્રમાણે ન આવતી સાર આવેવેતર થાય. હા, ચાલતી એટલે તો માપ ન હ, બીજુ તો હવે વરસાદ, થાય એટલે હજાર વા અને પછી કઠોળ મઘ મઠ
હમ્મ
બરડ
એવું આવો છે એમ! અડદ વગેરે કઠોળ.
કઠોળ હારુ થાય એટલે કઠોળ ખાવાનું.
હમ
તો ‌એમા હારું છે તમાર..
હમ હમ બરાબર.
પોણે એતનાલું પડલા તાર મન ના ભાવ.
અને હમણાં શું વાયુ હતું આ ઉ નાળુ સિઝનમાં તમારે
ઉનાળું સિઝન માં બાજરી હતી, જુવાર હતી તો હ ઉનાણુ, પશે એટ બધા
હમ, અમારે બસ બાજરી જ વાવેલી હમ
બાજરી નુ ઉત્પાદન સારુ મળે
હા, બાજરીમાં જે છૂટું પાણી પાવો એનાથી ઉત્પાદન સારું મળે કારણ કે બધી જગ્યાએ પાણી મળી રહે ને એના કારણે ને જે ફુવારામાં તો એવું થતુ, જ નથી.
એક વિગો હતી, એમાંથી દસ, બોરી એટલે કે પચાસનુ ઉત્પાદન મળીય
ઓહ બરાબર, તો તો હમ, હમ હા એકદમ સારું જ કેવાયદમ
ઉત્પાદન, સારુ મળે જુહરનું સારું મળે જુહર વાવ તો હાર, થાય પશુ મનરે
હા, ઘાસ ચારો એ થાય તમારે બાજુ પૂળા શું ભાવ મળે છે.
કુડા ત્રીસ
ત્રીસ રૂપિયા એમ અમાર બાજુ, પણ પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા બસ એવો જ ભાવ ચાલે છે.
હ, તો જેવ ક પ એ પ્રમાણે ભાવ
હા, એ પ્રમાણે પણ ભાવ વધી ગયા છે. હવે તો પેલા તો વીસ વીસ રૂપિયા મળી જતા પુરા
હ, વડશત થશે એટલે એ એવડા માસ
હમ, હમ
એઇરંડા વા હઈરંડા નાત્દન સારુ
હમ, હ બરાર
બર ના ભાવ સારા
હમ, જોવાના એ ભાવ સારા
ડન નું વાવેતર વધારે કરવાનુ
હમ્મ
સારુ, મળ અને હા પણ સારા
હમ્મ
મહલાનું વાવેતર વતે થોડું વધાર છે જે કે આપણને બેનિફિટ સારું મળે
હા એ વાત સાચી ગઈ અત્યારે તો વરસાદની બસ છ જોઈ બેઠે છીએ
વરસાદની હવે તૈયારી છે આગઈ છે એ પ્રમાણ
હમ હા એ તો સારું કારણ કે અત્યારે જે અમે તો પાટણમાં રહીએ એટલે ઘણી બધી ગરમી પડે છે એકદમ અત્યારે ઘણી ગરમી લાગે આ કારણ કે શહેરોમાં તો જે સાધન વગેરે હોય તેના કારણે ગરી વધારે પડે
હા વાહનો કે તોમ હો
હમ
અતારે, તો સિટીમા તો સહ ગરમી પડે
હમ, સિટીમાં ખૂબ ગરમી પડે
ટલે હા વરસાદ થઈ ગયો, તો શું કે ઠંડક પા
હમ, વરસાદ થાય તો થોડુંક વાતાવરણને ઠડુ થાય.
હમ, અને ગરમીમાંથી રાહત પણ મળ
રાતેમા જે ખેતરમાં પાણી આવે તોડી પાક પણ સારો થાય.
હા, થોડ અત્યારે વરસાદ ન વિકાસ તો ઓછો થાય પ શ પોણ એડે જે પાક છે એનો વિકાસ એનીે
ચલો અવાજ નથી આવતો મોબાઈલ પાસે રાખીને વાત કરો એટલે પ્રોપર અવાજ આવશે
હા એટલે વરસાદ થાય તો વૃદ્ધિ પણ સારી થાય
હા એ વાત સાચી હમ
હ અને આપડને એનો ઠંડ મળી જાય ગરમીમાંથી રાહત મળે વરસાદ હવા મૂલ બે ત્રણ દિવસમાં આવી ગ છે
હમ આવી જશે જે પ્રમાણે આગાહી છે તે પ્રમાણે વરસાદ તો આવી જશે બે ત્રણ દિવસમાં
તમારે ત્યાં કેવું વાતાવરણ છે
હા અત્યારે તો આજે થોડાક વાદળા દેખાતા હતા આકાશમાં નગર બે દિવસ પહેલા તો ખુબ ગરમી પડતી અને બપોરે ગરમી તો પડતી જ હોયબર પણ થોડાક વાદલા દેખાતા અત્યારે થોડુંક એવું લાગે છે કેમ વરસાદ આવે એવું વાતાવરણ
પવન કેવો શું
હમ
પવન કેવ છે
પવન તો અત્યારે એટલો બધો લાગતો જ નથી
અમારે ત્યાં અમારે ત્યાં પણ માપમ પવન છે
હમ હમ
ગરમી ગરમી છે બહ
હમ ગરમી તો છે જબર હમ